હલો, હા જય શ્રી કૃષ્ણ બસ મજામાં તમે કેડા
હું, પણ મજામાં છું, ઘરે કેમ છે, બધું?
ઘરે બધા જ મજામાં છે આજે ઘણા દિવસો પછી ફોન કર્યો ચાલોને કંઈક સરસ મજા ના વિષય પર વાત કરીએ આજે.
હા એ તો તમે સારી વાત કહી તો ચાલો આપણેે બચપણ ની યાદો પર વિશે વાત કરીએ.
હા હા ચોક્કસ આ તો બહું જ સરસ વિષય પસંદ કર્યો છે. બચપનની યાદો એટલે તો એવી વાત મતલબ આમ ટોપિક સાંભળતા જ મુખ પર એમ સ સ્માઈલ જેવી આવી ગઈ એક સ્મિત છોડી જાય છે કે કેટલી સારી હતી આપણે બચપન ની બધ યાદો
હા એ તો તમે વાત એકદમ જ સાચી કઈ બચપન ની યાદો એટલે આપણને હસી રડું બધું જ આવી જાય છે આપણે નાના હતા ત્યારે કેટલું આપણને કઈ ખબર જ નહી હતી દુનિયામાં શું થાય છે શું નથી થતુ હવે તો દુનિયાભરનું બધું આપણને ખબર હોય છે પેલા નાના હતા ત્યારે આપણને કઈ ટેન્શન જ નહી હતો. હવે તો દુનિયાભરનું ટેન્શન હોય છે આપણને
એકદમ સાચી વાત કરી કારણ કે તે વખતે આપણે આપણી મોજ મસ્તીમાં રહેતા કોઈ જિંમે દારી નહી હતી આપડા ઉપર અને આખો દિવસ બસ ભણવાનો ખાવાનું, રમવાનું ને સુઈ જવાનું બસ એટલી જ લાઇફ હતી તે વખતે આપણી એટલા માટે
હા એ તો તમે વાત સાચી કહી અને બાળપણનું જીવન એટલે સૌથી સુંદર અને નિરંતે ભરેલું આમ સમય છે. આપણે બાળપણની યાદો હંમેશા આપણને હૃદયમાં તાજી જ રહે છે આપણે એને યાદ કરીએ તો આપણને હસી હસીએ પણ રડીએ પણ બહુ સારું લાગે છે.
સાચી વાત છે અને બાળપણમાં કેટલી ધમાલ મસ્તી કરતા ભણતા ભણતા પછી આપડે જયારે કોઈક વાર બાળપણમાં ત્યાં ઉનાળા વેકેશનમાં જતા ત કેટલું રમતા
હ એ તમે વાત સાચી કહી આપડે મિત્રો સાથે રમતા શાળામાં જતા શિક્ષકો પાસેથી નવી નવી વાતો શીખતા અને પરિવાર સાથે આનંદ કરી આમ સમય પસાર કરતા બાળપણ બાળપણ બઉ અમૂલ્ય છે આપણા માટે
સાચી વાત છે અને બાળપણમાં તો આપણે મોજ મસ્તી આપણે રમત રમત પેલા એટલા ખોવાયલા મમ્મી ને દસ ડૂમો પાડવા પરથી જમવા માટે ત્યારે ઘરે આવતા અને એમાંય ડર રહેતો આપણને આપડે એક વાર ઘરે આવ્યા પછી મમ્મી આપણને પાછ રમવા ના મોકલ્યું તો એવી નાની બધી ટેન્શનો હતી આપણને તો
હા એ વાત તો તમે સાચી કહી અને ઉનાળાની રજાઓ દરમિયાન દાદા દાદી, ના ઘરે જતા કા તો નાના નાની, ના ઘરે જતા અને એમાં કેટલી મજા એની કે મજા જ અલગ હતી એને બો મજા આવતી એમાં અને આખો દિવસ આપણે રમવાનો વાર્તાઓ સાંભળવાની અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની એ મને ખુબ ગમતું હતું ત્યારે
સાચિ વાત છે, હને આપણા વખતે તો બાળપણ એ લાગતું પણ અને અત્યારે તો જ્યાં જોવો ત્યાં બધા ફોનમાં જ રમતો રમતા થઈ જાય છે હવે તમે જોયું હશે તો સોસાયટીમાં પહેલાં જેવી નાના બાળકોની ચહલ પહલ નથી રહેતી આપણા વખતે તો આખું વેકેશન પડે એટલે આપે આખું બધું સોસાયટી માથે લઈ લેતા
હા એ તો તમે વાત સાચી કહી અને આપણે જોયું હશે કે આપણે તહેવારોની ઉજવણી જન્મ દિવસની ખુશ ઉજવણી કેટલી ખુશીઓ સાથે કરતા અને મિત્રો સાથે મસ્તી મસ્તી કરતા આજે પણ યાદ આવે છે બધી વસ્તુ બાળપણમાં કરેલી નાની નાની શરારતો અને હસતા રમતા બિતેલા દિવસો જીવનભર યાદ રહેશે આપણને
હા હા યાદ આવે જ જરૂર યાદ આવે કેમ ના આવે કારણ કે તે વખતે આપણી માસુમ શરારતોમાં એ બધી મસ્તી આપણે છુપાયેલી હતી એ હવે ક્યાં આ જિમ્મેદારી ભર્યા જીવનમાં આપણને જોવા મળે છે ક્યારેક બાળપણ માથી યાદ કરીએ કે ક્યારે આપણે બાળપણના ફોટાઓ જોઈયા હતા મિત્રો સાથે ત્યારે આખું બાળપણ તાજા થઈ જાય છે પાછું.
હા એ તો તમે વાત સાચી કહી અને બાળપણમાં કઈ ચિંતા ન હતી કઈ તણાવ ન હતો કે પ કઈ જવાબદારી ન હતી આખો દિવસ રમવાનો શીખવામાં અને નવી નવી વસ્તુ શોધવામાં પસાર થઈ જતો. તો, બાળપણની દરેક યાદ આજે આપણા મનમાં તાજી છે અને મને યાદ કરતા ચહેરા પર સ્મતા આવી જાય છે મને બાળપણમાં શાળાના દિવસો ખુબ જ યાદ આવે છે
હા, હા, બાળપણમા શાળા ના દિવસ તો કઈ રીતે ભુલાય શાળામાં આપણે બધા મિત્રો સાથે બેસીને જે રિસેસમા ટિફિન શેર કરતા અને બીજી વસ્તુ કે જયારે હોમવર્ક કરીને નહી લઈ જતા ત્યારે આપણે એક જ બહાનું હતું કે હોમવર્ક તો કર્યો જ બુક લાવાનું ભુલી જાય
હાહાચી કહી, મને બાળપણમાં શાળાની બસ ખૂબ યાદ આવતા આવે છે, કારણ કે હું સવારે મિત્રો સાથે શાળાએ જ જતી હતી પછી, વર્ગખંડમાં અભ્યાસ કરતી હતી પછી, શિક્ષકોની વાતો સાંભળવાની અને પછી એને રીસે દરમિયાન મિત્રો અ સાથે રમવું એ બધું મને બહુ જ ગમતું હતું પછી પરીક્ષાઓ પછી મળતી રજાઓ અને સારા ગુણો મેળવવાની ખુશીઓ પણ યાદગાર હતી કઈક
યાદગાર હોય જ ને આજે પણ યાદ આવે કે અમારા શિક્ષક તો અમને કેતા એક વસ્તુ બહુ સારી શીખી ગયા એ હતી અમને એ હતી કે જીવનમાં તમે પૈસા થી તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો પરંતુ એક વસ્તુ એવી છે જે પૈસાથી તમે ના ખરીદી શકો એથી આપતું બાળપણ. બાળપણ જે એક વાર જતુ રહ્યો પછી એ ફરી ક્યારેય નથી આવવાનું તમે ગમે તેટલા પૈસા ખરચી પરંતુ બાળપણ આપણને ફરીથી મળી શકે કે એ સમય પાછો આવી શકે એવું શક્ય છે જ નહી
હા એ તો વાત સાચી કહી અને મને બાળપણ અ બા બાટપણમાં છે ને ખૂબ યાદ આવે છે કારણ કે એમાં સૌથી એ હતું કે ઉનાળાની રજાઓ એ સૌથી મોટી મનપસંદ સમય હતો આપે દાદા દાદી ના ઘરે જવાનું કઝિન સાથે રમવાનું કેરી ખાવાની મજા આવે છે સાંજે બગીચામાં ફરવા જવાનું ખુબજ ગમતું હતું તે દિવસોમાં મોબાઈલ અને સોશિયલ મીડ નો એટલો પ્રભાવ ન હતો તેથી બાળકો એકબીજા સાથે મળીને રમતા હતા અને આનંદ કરતા
ત પણ એકદમ સાચું તે વખતે આપણે બધા મિત્રો સાથે આમને સાને મળીને રમતા આખો દિવસોમાં ધ્યાન ઉતરી જતો અંદાજ જ નાતો અને જ્યારે હવે હવે તો તમે નાના બાળકોને જો આખો દિવસ ફોનમાં જ ગેમ રમ્યા કરે ઓનલાઈન ગેમ પછી તો પછી અત્યારના બાળકોએ આપણા જેવું બાળપણ નથી જીવ્યું એ લોકો પાસે બધી ગેમ્સ હવે ફોનમાં ઉપલબ્ધ થઈ ગઈ છે પરંતુ એ લોકો એ નથી જાણતા કે જે બધી ગેમ્ જે બધી રમત ગમત છે જે મિત્રો સાથે મળીને જે રમવામા એ ફોનમાં રમવામાં એ મજા નથી
હા, એ તો તમે વાત સાચી કહી અને બાળપણનું આમ કે ને કે આપણે તહેવારોની ઉજવણી પણ બાળપણની ખુબ સુંદર હોય છે, જેમ કે દિવાળી પર ફટાકડા ફોડવાનું, નવરાત્રીમાં ગરબા રમવાનું, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની અને હોળી માં રંગ રંગથી રમવાનો આ ખુબ મજા આવતી હતી આપણને પરિવારના સભ્યો સાથે તે મળીને ઉજવેલા આ તહેવારો જીવનમાં ખુશીઓ ભરી દેતા હતા આપણા
સાચી વાત છે, અને હોળીની ર તમે વાત કરી એના પરથી મને આ બાળપણની કઈક યાદ તાજા થઈ ગઈ આપણે કેવું હોળી ધુળેડી નો તહેવાર હોય ત્યારે કેવું આપણે એક રાત પહેલા વલી સવારે. બધા ફૂકા ને પાણીથી ભરી દેતા કલર વાળા પછી બધીધી પ્લાસ્ટિકની થેલીઓ બાંધી દેતા અને પછી એકબીજા પર ફેકતા કેટલી મજા આવતી અને ક્યારેક ક્યારેક તો ઉપરથી પણ ઉપર અગાસીમાંથી. કે પછી બાલ્કની માંથીબી ફેકેતા એ બધી નાની નાની મસ્તીમાં કેટલી યાદ છુપાયેલી છે આપણી
હા એ તો તમે વાત સાચી કહી પછી દિવાળીમાં ભી આપડે એક ફટાકડા ફોડતા જેને ફટાકડા ફોડવાનું ના ગમતું તેના પાછળ હ આપણે ફોડતા એને હેરાન કરતા હતા પછી ઉનાળાની રજાઓમાં આપણે કેટલી બધી ગેમ્સ રમતા. છુપાન છુપાઈ પકડામ પકડી સાકડી ખો ખો કેટલી બધી ગેમ્સ રમતા બેડમિન્ટન છે જેનાથી આપણું શરીર બીુસ્ત તંદુરસ્ત રહેતું
સાચી વાત છે હે. આપણે તો બાળપણમાં. વેકેશનની જ રાહ જોતા કે ક્યારે વેકેશન પડે અને ક્યારે આપણે બધા મિત્રો સાથે મળી ને આ બઘી ગેમ રમયે અને આજકાલ તો આ બધી જે ગેમ છે લુપ્ત થઈ ગઈ છે. જોવા જ નથી મળતી
હા એ વાત તો તમે સાચી કહી અને બાળપણમાં કરેલી નાની નાની શરારતો મિત્ર સાથે ઝઘડા અને પછી ફરીથી એક થઈ જવાની વાતો આજે આપણને યાદ આવે છે તે દિવસો. ખરેખર નિરાંત કે ખુશીઓથી ભરેલા હતા બાળપણની યાદો જીવનને એવો અમૂલ્ય ખજનો ખજાનો છે કે જે સમય પસાર થતા છતાંય ક્યારેક જૂની થતી નથી જયારે પણ આપણે આ યાદ. ને યાદ કરીએ છીએ ત્યારે મનમાં આનંદ અને ખુશી ભરાઈ જાય છે બાળપણ ખરેખર જીવનનો સૌથી સુંદર અને સુવર્ણ સમય હતો આપણા માટે ખરું ને.
હા એકદમ ખરું ચાલો ત્યારે તમારી સાથે બાળપણની યાદો તજા કરીને મને ઘણું સારું લાગ્યું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.